હાલો.
હલો.
હાલો.
હલો.
હલો અવાજ આવે છે?
હા ભાઈ, મારી અવાજ આવે છે
હા. તમારાથી હું આજે ખોરાક વિસેની વાત કરવાનું સે. ખોરાક એટલે સુ?
વાત ખોરાક એ એવો પદાર્થ છે ખોરાક એ એવો પદાર્થ છે જે શરીરને ઉર્જા, પોષણ અને શક્તિ આપે છે. તે શરીરના બુદ્ધિ, વિકાસ અને રોગોથી રક્ષણ માટે જરૂરી છે.
સંતુલિત આહાર એટલે સુ?
સંતુલિત આહારે જે આહારમાં તમામ જરૂરી પોષક તત્વો યોગ્ય પ્રમાણમાં હોય તેને સંતુલિત આહાર કહે છે. તે શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે.
જે રૂકી રૂકીને અસર આવે છે. અ તમે વિરામ પસંદ ન કરો એટલા હું કહું છું. ખોરાક નું મહત્વ શું છે?
ખોરાક શરીરને ઊર્જા આપે છે, દુમાં શરીર મદદ કરે છે અને શરીર સ્વસ્થ રાખે છે. તે રોગ